મજા માં તમે કેમ છો મિત્ર
હું પણ મિત્ર મજામાં છું. તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે?
સારું ચાલી રહ્યું છે. તમારું વેકેશન કેવુ ચાલે?
અમારું પણ વેકેશન સારું જ ચાલી રહ્યું છે તો તમારી પાસે ટાઈમ સે? હેલો મિત્રો તમારી પાસે સ સમય સે કે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે.
હા મિત
હા તો આપણે ચર્ચા કરવા માટે જય રહયા છે તો એનું નામ છે તહેવાર હતો તમને તહેવાર અંગેની કોઈ માહિતી હોય તો આપણે
તહેવારો તહેવારો એ એક માનવ જીવનનું ખૂબ જ વિભિન્ન અંગ છે જેમ કે આપણે ખબર છે કે આપણો જે ભારત દેશ છે એ વિવિધ તાઓ થી ભરેલો છે. તો તેમાં અનેક ધર્મોના અને અનેક ભાષાઓ તથા અલગ અલગ સંસ્કૃતિના લોકો હળીમળીને રહે છે તો તેમાં તહેવારો પણ અલગ અલગ છે તો જે પણ આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે વિવિધ તહેવારો છે. એ આપણા દેશનું એક વિભિન્ન મહત્ત્વ છે. તો જે તહેવારો લોકો તહેવારો છે. એ લોકોના જીવનમાં આનંદ ઉત્સાહ અને એકતાની ભાવના લાવે છે કારણ કે આપણે ખબર છે કે જય્યારે તહેવારો આવે છે ત્યારે બધા લોકો ઘરે આવે છે. કામ ધંધો છોડીને ઘરે આવે છે અને એકબીજા સાથે મળે છે એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરે છે અને ખૂબ આનંદ કરે આનંદ કરે છે. તો ભારતમાં ઘણા બધા તહેવાર આપણે ઉજવીએ છેીએ પરંતુ જે આપણું દિવાળી અને હોળી છે એ એક મહત્ ત્વ ના તહેવારો કહેવાય છે તો દિવાળી ના તહેવારને આપણે દીપાવલી ન પ્રકાશ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે આપણા માનવ જીવનમાં એક નવો પ્રકાશ એક ઉજ્જવલ કરે છે દિવાળી ના દિવસે બધા લોકો પોતપોતાના ઘરે દીવા પ્રગટાવે છે અને પૂજા કરે છે એકબીજાને શુભેચ્છા આપે છે અને બીજો તહેવાર એટલે કે હોળી નો તહેવાર હોળી ના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે ઘણી બધી પૌરાણિક કથાઓ પણ એના પરથી છે અને હોળીના બીજા દિવસે ધુયેટી ધુયેટી એટલે એકબીજા સાથે મળવાનો દિવસ લોકો એકબીજાને રંગ લગાડે છે સૌ કોઈ આનંદ મનાવે છે એકબીજા પર પાણી છાંટે છે અને ખુબ મોજ કરે છ છે પછી આપણે જોઈએ તો ગુજરાત તરફ આવીએ તો ગુજરાતમાં સૌથી જાણ દુનિયામાં ગુજરાત જાણીતું એટલે નવરાતિ માટે નવરાત્રી જે ગુજરાતના લોકો ગુજરાતના લોકો નવ નવરાત્રીમાં નવ દિવસ નોરતા કરે છે તેમાં લોકો ગરબા દાંડિયા જેવું રમીને માતાજીની આરાધના કરે છે. અને ઈદ એઇપ્રિલ પછી ક્રિસમસ છે જેવા અન્ય તહેવારો પણ બીજા ધર્મ ના લોકો ઉજવે છે આના વિશે તમે શું કેહેવા માંગો છો મિત્ર
હા મિત્રો તમારી વાત સાચી છે કે આપણા હિન્દુ ધર્મમાં પણ ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે તો આપણે જોવા જઈએ તો રક્ષાબંધનની વાત કરીએ એટલે કે રક્ષાબંધન ના દિવસે ભાઈ બનને રાખડી બાંધે છે અને બહેન એમને પણ મીઠાઈ ખવડાવે છે એટલે કે આ તહેવાર ભાઈ બંધો ના તહેવાર છે એટલે કે ભાઈચારો એ વધે એ માટે તહેવાર ઉજવવામાં આવે છે અને આપણે જોવા જઈએ તો દિવાળીની વાત કરીએ તો હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી દિવાળી ના દિવસે બધા જ લોકો ઘરે દિવાળી મનાવતા હોય છે દિવાળી ના દિવસે ફટાંગડા ફોડતા હોય છે મીઠાઈ બનાવતા હોય છે. સારી સારી વાનગી ખાવાનું બનાવતા હોય છે અને ઘણા બધા લોકો ભેગા મળી પણ દિવાળીનો તહેવારની ઉજવણી કરે કરે છે અને આપણા ભારત દેશ હિંદુનો દેશ હોવાથી દિવાળી ના દિવસે રામ મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ઘરે પણ મીણબત્તી કે દીવો પ્રગટાવવામાં આવે છે અને ઘર આંગણે રંગોળી પણ પૂરવામાં આવે છે આમ સૌથી મોટો તહેવાર દિવાળી છે અને આપણે બીજું જોવાઈ જઈએ તો ઉત્તરાયણ ઉત્તરાયણ એ બાળકોનો તહેવાર તરીકે પણ ઓળખાય છે એટલે કે બાળકો તે દિવસે દિવાળ કે ઉત્તરાયણ ના દિવસે પતંગ ચગાવતા જ હોય છે એટલે કે પતંગ ચગાવીને પો પોતે આનંદ ખુશી મનાવતા હોય છે અને દિવાળી ના દિવ કે રક્ષાબંધન ના દિવસે તલ લાડુ આવે છે એટલે ઠંડીનું વાતાવરણ હોવાથી ગરમી મેળવવા માટે તલ બનાવવામાં આવે છે એટલે કે તલ ના લાડુ ખાવામાં આવે છે અને ચીકી પણ બનાવવામાં આવે છે અને આપણે બીજું જોઈએ તો આદિવાસીનો મુખ્ય તહેવાર છે એટલે કે તે દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને ગામમાં ભાઈચારો વધે માટે ભેગા થઈને બધા લોકો આ તહેવારની ઉજવણી કરતા જ જોવા મળે છે અને બીજા ઘણા બધા તહેવારો છે જેમ કે જન્માષ્ટમી જન્માષ્ટમી ના દિવસે જન્માષ્ટમી ના દિવસે ઘણા બધા લોકો ભેગા મળીને મટકી ફડતા હોય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભાઈચારો વધે અને ઘણા બધા તહેવારો પણ આવેલા અને જોવા મળે છે તો આ વાતને આગળ લઈ જ તમે કેવી રીતે જોઈ રહ્યા છો?
મિત્રો તમે કહી એવું કે જન્માષ્ટમી જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે તેમાં એક માટલું હોય છે અને તેમાં દહી તથા કંકુ મૂકીને તેમાં એક નારિયળ ઉપર મૂકવામાં આવે છે. પછી લોકો એક પિરામિડ જેવું એક આકાર બનાવે છ તેના ઉપર બીજા તેના ઉપર બીજા એમ કર ઉપર માટલે સુધી એક પિરામિડ બનાવે છે અને એના ઉપર મૂકેલા નારિયેળ થી તેઓ મટકી ફોડે છે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે. તો આ જન્માષ્ટમી એ કૃષ્ણ જન્મની યાદમાં કરે યાદમાં ઉજવવામાં આવે છે અને ઘણા બધા ભક્તો ઉપાસ કરે છે પછી રાત્રિના બે બાર વાગ્યા સુધી લોકો ભજન કીર્તન કરે છે. પછી કહ્યું આ એમ તે લોકો દહીં આંડી ફોડે છે વગેરે જે કાર્ય કરીને ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવની ઉજવણી કરે છે ઘણી જગ્યાએ આપણને ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ વિશે નાટકો કરે છે કર્તવ્ય કરે છે તેમનું ધર્મનુ મહત્વ સમજાવે છે ઘણી જગ્યાએ તેમની કથા ગવાય છે એવી રીતને વિવિધ રીતે તે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે પછી એક ચોમાસામાં સૌથી વધારે ઉજ બધાનો ગમતો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશ ની આરાધનાનો તહેવાર છે. ગણેશ ચતુર્થી ભગવાન ગણેશ ના જન્મ જન્મ દિવસ તરીકે ઉજવામાં આવે છે લોકો ઘરે તથા શહેરમાં કે ગલીઓમાં કે ગામમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને તેની પાંચ દિવસ કે સાત દિવસ એમની પૂજા કરે છે અને તેમને પછી અંતે નદીમાં તેમને છોડી આવે છે. આ પાંચ દિવસ દરમિયાન ભ ભક્તો એમની પૂજા કરે છે ઘણા ભક્તો એમ એમના માટે ઉપાસ કરે છે. જેઓ ઘણા બધા લોકો એમના માટે એમના મનમાં રહેલી શ્રદ્ધા બહાર કાઢે છે આ તહેવાર જ્ઞાન બુદ્ધિ અને નવી શરૂઆતનુંું પ્રતિક છે લોકો ભગવાન ગણેશ પાસે સફળતા સુખ દુખ બધું માંગે છે તેમના દુઃખ દૂર થાય એવી પ્રાર્થના કરે છે બધા લોકો સુખી રહે એવી પ્રાર્થના કરે છે પછી આપ આપણે જોઈએ તો આપણા ખબર છે કે આપણો દેશ વિવિધ ધર્મના લોકો તો જે મુસલમાન લોકો છે એમનો એક ખાસ તહેવાર એટલે કે ઈદ ઈદ એ ભાઈચારા માટે જ સૌથી વધારે પ્રખ્યાત છે એમ કહેવાય છે કે ઈદના દિવસે બધા બધા મુસ્લિમ ભાઈઓ મળે છે અને એમની વચ્ચેનો ભાઈચારો મજબૂત કરે છે એ એમના માટેનો એક મહત્વપૂર્ણ તહેવાર છે તો આ ઈદ ના દિવસે લોકો નમાજ જે પણ એ લોકોનું છે ત્યાં જાય છે અને નમાજ અદા કરે છે નવા કપડા બીજાને શિકક્ષા આપે છે વગેરેીતેની ઉજવણી કરે છે જે છે એનો મુખ્ય સંદેશ તો એ જ છે કે પ્રેમ દયા અને ભાઈચારો બધા લોકો વચ્ચે જળવાય રહે અને લોકો પોતે પોતા ના મિત્રો પડશઓ સાથે ખુશ ખુશી વહેચીને રહે એવું જ છે અને બીજી જોઈએ તો આપણા દેશમાં ઘણા ખ્રિશ્ચન લોકો પણ રહે છે તો ખ્રિશ્ચન લોકોનો મુખ્ય તહેવાર એટલે કે ક્રિસમસ ક્રિસમસ એટલે કે પ્રેમ અને શાંતિ નો તહેવાર ક્રિસમસ એ ઈસુ ખ્રિસ્તી ના જ યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસે ઘણા બધા લોકો ચર્ચમાં આવે છે અને ઈસુ ખ્રિસ્તીના સ્તુતિઓ ગાય છે એમની પ્રાર્થના કરે છે એમના વચનો સાંભળે છે એમના જન્મ વિશે જાણે છે અને ખૂબ સુંદર રીતે ઉજવે છે આના આ ક્રિસમસ ના દિવસે લોકો ચર્ચને લાાઈટિંગ ફૂલોથી ખુબ સરસ રીતે સજાવે છે અને એમ એમ પણ મા માનવામાં આવે છે કે ક્રિસમસ ના દિવસ સ કલો આવે છે અને નાના છોકરાઓને સારી રીતે આશીર્વાદ આપે છે અને કઈ ને કઈ આશીર્વાદ સ્વરૂપે કઈ ને કઈ એમને ભેટ આપી જાય છે તો આ ક્રિસમસ ના દિવસે જે પણ ઈત લોકો હોય છે એ માનવતાની સંદેશ આપે છે અને લોકો એકબીજાને શુભેચ્છા આપે છે અને જે પણ જરૂરિયાતમંદ લોકો હોય છે એમને મદદ કરે છે પછી મિત્રો તમે કહ્યું એવું કે મકરસક્રાંતિ તો મકરસક્રાંતિ એ આપણા હિન્દુઓને ખૂબ જ સરસ તહેવાર છે તો જે પણ મકરસક્રાંતિ છે એ સૂર્યના મકર રાશિ ના જે પ્રવેશ છે એની એની યાદમાં ઉજવવામાં આવે છે એટલે કે જે મકરસક્રાંતિ છે